શું કરો છો મજામાં.
હ મજા મજુ આ ગયા તમે કેમ છો.
બસ આ રહ્યા જો અત્યારે બુક વાંચતી હતી તો.
અરે વાહ, વાહ અરે વાહ સરસને તમને ભી બુક વાંચવા માધ્યમ શોખ બહુ લાગે છે.
હા મને બહ નવું નવું જાણવાનોને એવું બધો શોખ છે ખાસ કરીને ઈતિહાસ નું એવી બુક્સ બધી મને બઉુ ગમે એવા પુસ્તકો હોય ને નવા નવા, જે આપણે મહાન ની વાતો હોય એનું જીવન ચરિત્ર હોય એવું બધું મને વાંચવાનું બહુ શોખ.
બરાબર એની જીવન કથા લઘુ કથા. આધુનિક બધની છે. મને બી હો સાચું ગમે, પહોંચવાથી તો આપણું જ. જેટલું બધું વધી જાય ને કે વાત નાપૂછો આપ જેટલું જ્ઞાન બીજ ના મળે ને એટલું. જ્ઞાન આપણને પુસ્તકો વાંચ. તક મળે છે.
હા હા આપણું મગજ શાંત થઈ જાય કોઈ વાર આપણે મગજ બરાબર ઠેકાણે ન હોય ઘર ના લીધે કોઈ પણ તકલીફ ના લીધે પણ પુસ્તક લઈને બેસીએ ને એટલે બધું ભૂલાઈ જાય.
હા ના ના સાચ વાચ અને થોડું ઘણું. વાંચવું બી જરૂરી છે પેલા. જમાનામાં ક્યા મોબાઈલ ને ટીવી. ને એવું કઈ હતું કે આપણને માહિતી બધી મળી ર હતી ચોપડાઓ વાંચી વાંચીને આપ બધું નોલેજ આવતું હત બધું. આવતું હતું આપે ચોપરા વા તો પણ ખબર. પડી કે આવું થતું. થવાનું છે આવું થઈ ગયું છે આવું થશે એવું બધું
જયારે વાંચીયે ત્યારે આપણે કોકને ચોક્કસ રીતે આપણે જણાવી શકીએ અને આપણે જાણ થાય આપણે જ્ઞાનમાં વધારો થાય. આપડે બાળકોને સમજાવી શકીએ નવું નવું કઈક જાણીએ. તો બાળકોને અલગ અલગ રીતે આપણેે જે કઈ પણ આપડણે જેવી રીતના બુક્સ વાંચતા હોય એવું બાળકોને શીખવાડી જ.
હા ના ના સાચી વાત છે અને વાંચ વાથી આપણું જ્ઞાન તો વધે છે સાથે સાથે આપણને બી નોલેજ મળે છે આપ ચ વાત જાણવા જેવી હશે તો આપણે બે ચાર માણસ ને વધુ જણાવશ આ વાત આમે વાંચ્યું છે આવું થઈ રહ્યું છે થવાનું છે જેમ કે ઉદાહરણ કે તમે રામાયણ લઈ લો મહાભારત લઈ લો, ભગવદ્ ગીતા લઈ લો્યો એવા કેટલા બધા પુસ્તકો છે કે એમાં આપણે જે ટીવીમાં જોયું હોય મોબાઈલમાં જોયું હોય ત્યાં પણ તને જોવા મળે. પણ અમુક વા તો એવી છે કે જે ટી વી, મોબાઈલ પડી જોવા નથી મળતી, પણ આ બુકની અંદર ચોપડાઓની અંદર લખેલી છે, જે આપ લોકોને જાણમાં મલે છે.
હા, ખરેખર હકીકત છુપાયેલી હોય છે, બુ ક અંદર, જે આપને જા વાંચવા પછી આપ આપણને જાણવા મળે.
હા, આપડે જેમ કે આ ઉદાહરણ તરીકે તમે લઈ લો કે આ આ શિવ શિવની કહાવલી આવતી ન મહાદેવ સિરિયલ આવતી. એમાં આપણને બતાવતા કે ભઈ મહાદેવમાં ખાલી મહાદેવ નું પરિવાર જ કે ગણેશ, કાર્તિકેય, પાર્વતી ને શંકરજી, પણ આપડે શિવપુરાણ એમાં આ અશોક સુંદરીનું એનું વર્ણન આવેલું છે, આપણને ખબર હતી કે શંકર ભગવાનની છોકરી છે અશોક સુંદરી, આપણે ચૂપડા વાંચ્યા તો આપણને ખબર પડી કે શંકર ભગવાનની છોકરીઓનું નામ ભી અશોકસુંદરી અતું યેમ. તો ટી વી માં ક્યાંય ઉલ્લેખ કર્યો જ નથી. કે ના આ શંકર ભગવાનને પાર્વ તીની છોકરી ભી અતી યેમ.
ખરી વાત કયરી તમે, હં અમુક પુસ્તકોમાં લોકોના જીવન સંઘર્ષ વિશે બધી માહિ હિતી હોય, જો આપડે ઈ જીવન સંઘર્ષ આપડે જોઈએ ને, ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આપડા જીવનમાં તો આપડે આટલી તકલીફ ભોગય્વી જ નથી.
હાં હાં, સાચી વાત છે અને અમુક વાતોનું જો જેમ કે ઉદાહરણ તમારે ગણપતિ ભગવાન બઉ લખવાના અને વાંચવાના ચોપડા લખવામાં બહુ હોશિયાર હતા. એઇપને આય્ પોતાનું આખુ એ ચરિત્ર ઈ ચાર વેદ લખવામાં, જાણવામાં, કરવામાંજ કાઢ કરી નાંખી, એ ભગવાન થઈને આટલું બધું જ્ઞાન લઈ શકે, તો આપડે તો મામુલી માણસ કેવાય, તો આપડે બધી વાંચીને થોડું બઢુ જ્ઞાન તો આપડે દે દેવું જ જોઈએ. આપડે ખબર જ હોવી છે, કે ના આ ઈતિહાસમાં આ કથા હતી, આના દ્વારા થઈ છે, આ થાવાનું છે અને આ કર્યું છે. આ બધા ઉદાહરણ આપડે લેસીએ, વાંચીએ, કરશી, સમજશી તો આપણને આગળ જો તા આપડી પેઢીઓને સમજાવશી, કે ના ભઈ આ જમાનામાં આવું બન્યુ. ક ત્રેતા યુગમાં આવું બન્યું તું માં આવુ બન્યું તુ, દ્વાપર યુગમાં આવું બયનું આવુ નોલેજ આપડામાં હસ છે તો આપણે કોકને દેશી.
પુસ્તકો થકી જ આપણને સચોટ માહિતી મળી શકે, આપડે ડાયરેક્ટલી કોઈના મોઢે સાંભળેલું કે કશેકથી સાંભળેલું કે ટી વીમાં જોયેલું એમાં આપણને સચોટ જાણવા ન મળે, પણ પુસ્તકોના માધ્યમથી આપણે સચોટ માહિતી મેળવી શક
ના-ના-ના અને પેલાના જમાનામાં જો રાજા, મહારાજાઓ આ પંડિતો બધા આ પૂજારીઓ એ બધા પોતે પોતાનું જ્ઞાન હતું એ બધા લખી લખીને આગળ કર્યું છે એ લોકોએ લખ ખેલું હતું તો અત્યારના આજની જમાના અને પેઢીને ખબર પડે છે કે પેલાના જમાનામાં આવી ઘટનાઓ ઘટતી તી રાજાઓ, મહારાજાઓ, પ્રજાઓ આવું બધું શોષણ કરતા તા આવું અ સુના બધા ખજાનું લાવતા તા યુદ્ધ કરતા તા ઈ બધું એ લોક
હા એને આખી જીવન શૈલી આપણને એના થકી આપણને ખબર પડે કે કેવી રીતે જીવન જીવતા તા કેટલુ સંઘર્ષ કયરો આગળ કેવી રીતે આગળ આયવા તે બધું આપણને એમના થકી ખબર
હા, એનું આખું જીવન ચરિત્ર લખેલું છે ઉદાહરણ કે તમે લઈ લ્યો કે આ આગ્રાનો તાજમહેલ છે તે તાજમહેલની થોડી આપણને કથા ખબર છે ખાલી એમ ખબર છે કે મુમતાજ પાછા શાહજહાં તાજમહેલ બનાવે છે પણ એ શેના માટે બનાવ્યો? કેવા ઘા કયા કારણથી બનાયવો એમાં કેટલા કારીગરો લાયા, કયા પથ્થરો વાપરા, કેટલા દિવસો લાગ્યા, કેટલા વર્ષો લાગ્યા, આમાં કયા-કયા કારીગરો, ક્યાંની માટી, ક્યાંનો સિમેન્ટ, ક્યાંનો કલર એ બધો ઇતિહાસ એમાં લખેલો છે તો આપડે પુસ્તકો દ્વારા વાંચી શક જેના પાસે શું ખબર પડે ખાલી ઉપર-ઉપર જોઈ એ સાર જયમું તાજ તાજમહેલ બંધાયો બસ- -
હા-હા અને પુસ પુસ્તકો થકી આપડે એમ કે લોકોને આપણે પહોંચાડી શકીએ જ્ઞાન નહિતર આપણે સાંભળેલું નહી તો આપડા સુધી જ રે અને પુસ્તકો થકી તો બધાને માહિતી મળી એમ દૂર-દૂર સુધી આ દેશ માંથી વિદેશ સુધી આપણને માહિતી મળીશ.
હા એટલે જો સરકારે પુસ્તકાલય નથી ખોલ્યું લાયબ્રેરી કોની છે પુસ્તકાલય? કે ભાઈ તમને કોઈ પણ વિષય ની સ સચોટ માહિતી જોતી હોય કે તમે અત્યારે અ ઇન્ટરનેટ કોમ્પ્યુટર પર સર્ચ મારો એટલે તમને ખબર પડી જાય કે આ પુસ્તકમાં તમારે જે જોતું હોય આ ઈ એની અંદર સ સંગ્રહ કરી છે એ માહિતી તમે વાંચીને જયે જોતું હોય તમે જાની શક.
હા અત્યારે એટલી બધી સુવિધા થઈ ગઈ છે કે આપડે પુસ્તકો ખરીદવાની જરૂર નથી પડતી. આપડે ઓનલાઈન બુક્સ અ હા સર્ચ કરીને આપણે વાંચી શકીશ.
હા સાચી વાત છે અને ધાર્મિક અત્યારે જુઓ જે જે લોકોને વાંચવાનો શોખ હશે એ બધી નવલકથાઓ, લઘુ કથાઓ, જે આપડા જે લેખકો છે, એ બધા ન જેમ કે ગાંધીજી છે, ગાંધીજી નો આખો તમે જીવન શૈલી વિશે તમે લેશો તો તમને બધી માહિતી તી એમના ગાંધીજી ના આત્મકથા લોકપ્રિય કથા છે એમાં તમને મળી જશે. એટલે તમને ખબર પડી જશે કે ગાંધીજી કેવું જીવન જીવ્યા હતા એમને ક્યાં સત્યાગ્રહ કર્યો હતોને. મીઠાનો સત્યાગ્રહો ની બધી આખી ડિટેલ માં આવી જાય તમને બધું. એને બધું જાળવું જરૂરી બીજા અને ચોપડાઓ દ્વારા આપણામાં જ્ઞાન તો વધે છે સાથે સાથે આપ ડું બી માઈન્ડ એકદમ સારું રે છે, કે ના થોડું ઘુંણું જ્ઞાન આપડામાં ભી હોવું જોઈએ.
હમ આપડું મનોબળ ભી વધે, થોડુંક આપડે સચોટ રીતે બધાને કહી શકીએ. વાંચેલું હોય, તો આપડે હા, કોઈ પંડિતે સાચ ચા થઈને આપણે કહી શકીએ.
હા, અને આજનું જો આજનું જનરેશન, આજનો અભ્યાસ તમે છોકરાઓ નો જો જો હો. કે એ લોકોના ચોપડાઓ જો જો. એ લોકોના ચોપડાઓ પેલા આપણે વાંચસી આપડે સમજસી પછી આપડે આપણા છોકરાઓને શીખાડી શકીએ. એના માટે આપણે બુક્સ વાંચવી પડશે.
આપડે વાંચશું ત્યારે બાળકોને શીખવા
હા, હા એટલે આજનું નોલેજ એટલું બધું થઈ ગયું છે ને, કે થોડું ઘણું જ્ઞાન આપડ આપડામાં હોય છે, આવું નથી કે આપણને નથી આવતું. પણ થોડાો ચોપડા આપડે જાતે બેસી છોકર ને ભણાવવા માટે શતીકાલે પેલા આપે તૈયાર થવું પડે છે કે ના ભાઈ આજે છોકરા ને શીખાવાનું છે. તો ફર આપણે સારી રીતે સમજી લઈશ. શીખી લે અને પછી આપડા છોકરાને શીખવાડી એ લોકોને તરત જ એ લોકોને મગજમાં બેસી જશે. આપણ મને જ આવડતું ન હોય ને. આપ એક દસ વર્ષથી.
નથી ન બેસે હા કારણ કે અત્યારે. જેમ વર્ષો જાય એમ અભ્યાસક્રમ બદલે છે એમ બધા પુસ્તકો બદલે છે. છે એવી રીતે અલગ અલગ બદલાવ થતા હોય. એટલે આપણને થોડુંક તૈયારીમાં આપણે પેલા રહેવું પડે.
હા અને આપડે તો ભણતા ત્યારે આપડા ચોપડાઓ આપડા પુસ્તકો કેટલા હતા ગણીને ચાર થી પાંચ ચોપડાઓ હતા. અત્યારે તમે વિસ્તાર વિચાર તો કરો તમે એ છોકરું નર્સરી માં આવે છો તો એને પાંચ પાંચ છ છ ચોપડીઓ નાના ધોરણ માં હજી તો છોકરું ત્રણ વર્ષ. હોય એટલા ચોપડા વા આવી ગયા છે એમને.
સાચી વાત કીધી છોકરાઓને પ્રાઈમેરીમાં હોય તો આઠ આઠ દસ દસ વિષય હોય ભણવા માટે.
હા અને આપડ તો જાણ્યાય ન હોય આ ઈવીએસ છે કે કોમ્પ્યુટર છે બીજા બધા. બ્જે તમે જાણી દ વી એટલે શું આપને ખબર હતી.
નથી ખબર આસપાસ આપને. પર્યાવરણ વિષયક. સારી રીતે સમજાવતા એજ આપડે બધું આવી જતું હા હા બસ, હા એમાં આપડું આખું વરસ નીકળી જતું આમાં તો સેસ્ટર એ અલગ. હા છ મહિના પછી પાછી બુક્સ બદલાઈ જાય બધ
હા વિચારો તો આ બધા વાત. છોપરાઓ બદલાયતા છોકરાઓને કેટલ હાર લે આપડા છોકરાઓને બી. મા નથીજી તો ત્રણ મહિના માં રેડી. થયા હોય ને ત્રણ મહિના ભણે ત્યાં પૂરું થયું માંડજી તો અડધો પાયો પાકો થયા હોય ત્યાં તો નવા પાયો પાછો ચાલુ કરવો.
હા દિવસે દિવસે બધું અભ્યાસ માં ને જ્ઞાનમાં વધારો કરવો પડે બુક્સ વાંચવી પડે. ત્યારે આપડે છો છોકરાઓને આગળ ભણાવી શકી સરખી રીતે સમજાવી શકી. એને ઘરે આવે. લેસન કરવા મને એમાં મદદ. કરી શકી
હા અને જો એક વૈસા તમે જોવો. વિચારશો ને તો ચોપડાઓ વાંચવાથી જે મોબાઈલ ટીવી જોવાથી આપણને જે જ્ઞાન મળે છે, ને એ સાચું જ્ઞાન આપણે ચોપડાઓ સાચી રીતે વા બેસવા વાંચવા બેસી ને ત્યારે આપણને થાય ઓકે નાના ખરેખર આવા પેલાના. જમાનામાં જે રાજાઓ મહારા એ જેં કહાનીઓ બધી લખી છે વાર્તાઓ લખી છે આપડે વાંચીને તેમમ થાય કે ના ના સા અત આવી ર ઘટના બની હશે આવું કરતા હતા એમની જોડે આવું થયું હશે માાણીઓ આવી સાઈ જેન કે જીવ આવો સરસ રાજ્ય મેલ હશે કેવો સરસ. અમુક લેખકો ના તો આપણા લઘુકથાઓ કે વાર્તાઓ- ને ત દિલ માં ઉતરી જાય કે હ હા એ લોકો શું જીવન હતું પેલા તો
હા એ પુસ્તકો થકી જ આપણને ખબર પડે નહ તર આપને ક્યાંથી આટલી બધી ખબર પ અત્યારે મોબાઈલ માં ને એમાં તો હા આપણને જાણવા મળે પણ પુસ્તકો થતી થકી આપણને સચોટ માહિતી મળે આપડે યોગ્ય માર્ગદર્શન બીજાને પણ આપી શકીએ. કેવું આપને માહિતી મળે.
ના ના સારું સારું તમે વાંચતા ર રહેજો હું ભી વાંચતી રહીશ ક ન જાણવા મળે તો હું ભી કહીશ હું તમને કહીશ.
તમારી પાસે એવી સારી બુક કોઈ તો મને કેજો. હું વાંચવા લઈ જઈશ તમારી પાસેથી હા ભલે એ હા એ હા આવજો.